હલો- હા બેન તમને મારો અવાજ આવે છે.
હા
હા તો આજે આપણેે એ અ રસોઈ એક કળા એના વિશે વાતો કરીશું.
હા બહેન
તો તમારું શું કેવું છે એના વિશે
રસોઈ એક કળા છે વાત જ એક કળા જેવી છે. રસોઈ એક કળા છે એનો અર્થ એટલે રસોઈ બનાવીને એક કળા અથવા રસોઈને એક કળા થાય છે આ વાક્ય રસોઈ બનાવીને કુશળતા પ્રેમ અને તેના સંજનાત્મકો પાસા ને દર્શાવવા માટે વપરાય છે. ગુજરાતી રસોઈની નવી અને સરળ રીતો આપણેે જોઈ શકીએ છીએ મોબાઈલ અને યુટ્યુબ પર શું તમને કોઈ ખાસ વાનગી રેસિપી જણવા માંગો છો.
હા રસોઈ એ એક કળા છે એ તો વાત સાચી જ છે. કારણ કે- મને રસોઈ બનાવતા જ નથી આવડતી. અને મારા ઘરની વાત કરું -તો મારી મમ્મી છે. તે પીયર થી બધું શીખીને આવ્યા અને સાસરે બધી વાનગી તેઓ શીખ્યા ત્યારબાદ હવે બધી જાતભાતની વાનગીઓ અમારા ઘરે બનાવે છે. અને અમે ચારેય બહેનો મમ્મીને જોઈને જાતભાત ની વાનગીઓ બનાવતા થયા છીએ. હવે મમ્મી ના હાથમાં જે સ્વાદ છે તે અમારામાં કોઈક વાર જ આવે છે. કારણ કે અમે મસાલા ઓ છે વસ્તુ ઓ છે જેટલા પ્રમાણમાં વાપર કરવાની હોય છે તેનાથી કા વધારે પ્રમાણમાં મુકાઈ જાય કયાં ઓછા પ્રમાણમાં મુકાઈ જતી હોય છે જેથી અમને પ્રોપ ર સ્વાદ નથી મળતો પરંતુ મમ્મીના હાથની એક કળા છે કે એ જેટલું પણ મીઠું મીઠું નાખે જેટલું પણ મરચું નાખે એ પણ ફટાફટ નાખી દે તા હોય છે પણ એનો સ્વાદ એવો જ પરફેક્ટ રહે છે -અને આપણા થી એવું પરફેક્ટ બનતું જ નથી. એટલે જ કેહેવાય છે, કે રસોઈ એ એક કળા છે.
સાચી વાત છે, પણ રસોઈને બહાર લાગે શીખતા ઈ એક મોટું એક અદ્રશ્યની વાત છે. જે પણ વ્યક્તિ રસોઈ બનાવે છે, એને માં અન્નપૂર્ણાનો હાથ સાક્ષાત મળી જાય છે, માતાજી નું નામ લઈને તમે રસ જો બનાવો તો ઈ કળા થી કઈ ઓછું થોડી ના કહેવાય.
હા આનો તો અનુભવ મેં પણ કર્યો છે, કારણ કે રસોઈને તો હું એવું જ માનું છું. રસ હોય તો જ બને રસોઈ એટલે એની વાત કરીએ. તો એમાં સ્વાદિષ્ટ મસાલાઓ ન આપણને જ્ઞાન હોવું જોઈએ, દીકરી વાનગી માં તીખાસ વધાર. જો કઈ વાનગીમાં ખારાસ વધારે હોવી જોઈએ અને કઈ વાનગીમાં મી મીઠાસ વધારે હોવી જોઈએ, આ બધી વસ્તુઓનુ આપણને ખ્યાલ આવી જાય. કે કયા શાકભાજીમાં કયા મસાલા વધારે શોભશે અને કઈ આપણે જાણે કે પાઉભાજી બનાવવાની હોય તો એમાં કયા મસાલા જોઈશે. તો આ બધી જ વસ્તુઓ છે તેનું નોલેજ આપણે થોડું ઘણું હોવું જોઈએ, અને આપણે જો વારંવાર વસ્તુઓ બનાવીશું, તો આપણને એના ટેસ્ટ નો ખ્યાલ આવશે અને ટેસ્ટ નો ખ્યાલ આવશે તો આપણને આપણી ભૂલ સમજાશે. કે આપણે કયા મસાલા ઓછા નાખીએ છીએ અને વધારે નાખીએ છીએ.
સાચી વાત છે રસોઈ બનાવનાર વ્યક્તિ ને રસોઈયો કહેવામાં આવે છે. વ્યવસાયિકની દ્રષ્ટિએ જોઈએ તો રસોઈયાને સેફ પણ કહેવામાં આવે છે. અને રસોઈમાં કેટલા પ્રકાર છે, ગુજરાતી રાજસ્થાની પંજાબી ચાઈનીઝ મરાઠી કેટલું નવજાતનું રસોઈ નું પ્રતાપ છે, એમાં જે આજની યુવાન છોકરીઓ છે, એને બધી જ વસ્તુમાં રસ અને એકથી નવ આવ્યું મુંબઈનું મેક્સિમમ મેક્સિકમમાં પણ બધા લોકોને ન આવડે એમ સમજતા જ નથી. એવું કે છે કે અમને આટલું આવડે છે, તો મેક્સિકમ પણ આવડી જ જાશે. મોબાઈલમાં જોય છે, અને મેક્સિકમ વાનગીઓ પણ શીખે છે. આજના જમાનામાં બધાને જ રસોઈ બનાવતા શીખવું જ જોઈએ, ઈ પણ એક કળા જ છે ને. અને એ આવડતી હોય તો આપણે કમસે કમ ભૂખાતો ના રહીયએ. તમે હોટલ નું કેટલા દિવસ ખાઈ શકો એ લોકોને પણ અમુક ટાઈમે છુટી મળે કે નહી. અગર આપણાને આવડતું હોય તો આપણી જાત મહેનતે પણ ઘરે આપણે કંઈક ને કંઈક બનાવી શકીએ. કે છે નોર્મલ ખીચડી કદી બનાવીને પણ ખાઈ લઈએ. તો પણ આપણે સંતોષ વળી જાય છે.
હા અને સ્વાદિષ્ટ મસાલાઓની વાત કરીએ તો ભારતીય રસોઈમાં તીખો ખાટ ટો મીઠો ખારો તુરો આ બધા છ થી સાત પ્રકારના સ્વાદ છે, કે જે આપણા જીભ દ્વારા અનુભવાય છે. અને તેમાં આ બધા સ્વાદમાં વિવિધ પ્રકારના મસાલાઓ ઉમેરાય ઉમેરાય છે જેમ કે હળદર ધાણાજીીરું ગરમ મસાલો મરચું પાવડર કાશ્મીરી મરચું પછી રેશમ પટ્ટી મરચું પછી મીઠું છે કાળું મીઠું છે આવા તો જાતભાતના એના મસાલાઓ છે. અને પૌષ્ટિક ખોરાક આપડે ખાવો હોય તો એમાં શાકભાજી કઠોળ અનાજ અને દૂધ જેવા પદાર્થોમાંથી આપણા શરીર ને જરૂર પ્રોટીન અને પોષણ મળે છે, વિટામીન્સ કાર્બોહાઈડ્રેશન મળે છે. એટલે આપણેે આ બધી જ વસ્તુઓનું સંતુલન કરવું જોઈએ. ધારો કે આપડે દૂધ ન ભાવતું હોય કોઈ બાળકને તો એની મમ્મી એના માટે બાસુંદી છે કે આઈસક્રીમ છે કે એવું બનાવીને એના પેટમાં દૂધ તો પહોંચાડે જ છે અને મમ્મી લોકો ની વાત કરીએ તો એ લોકોની રાંધવાની જે આ કળા છે ને તેમાં ખાસ કરીને ઢોકળા બાફી દે અથવા તો ભૂંગરા તરી દે પછી હાંડવો શેકી દે અથવા ઢોકળાની વરાળમાં ઓલા ઉત્તપમ બનાવી દે આ બધી નવી નવી વાનગીઓ બાળકોના પેટમાં જાય અને એમને પોષણ મળે એના માટે મમ્મી લોકો જાતભાતના વિવિધ રાંધવાની રીતો અપનાવે છે કોઈ વસ્તુને બાફી દે તો કોઈ વસ્તુને તળી દે કોઈ વસ્તુને શેકી દે તો કોઈ વસ્તુને પકાવવા પડે એને સાતડવું પડે જેમ કે પાઉભાજી કરવી હોય તો ડુંગળી ટમેટા ને સાતડી દે છે એટલે નોર્મલ બ્રાઉન જેવા દેખાય એટલે એમાં બાફેલી બધી જ વેજીિટેબલ્સ એડ કરીને સમ સ્પાઈસીસ એટલે કે બહુ બધા જાતના મસાલાઓ એકત્રિત કરીને એક અનોખો સ્વાદ મેળવે છે અને તેને બ્રેડ અને પાઉ સાથે ખાવાની ખુબ મજા આવે છે
સાચી વાત છે બેન તમારી બધાના ઘરે આપણા મમ્મી જ રસોઈ બનાવતા હોય છે પણ જમાના પ્રમાણે આપણે પણ આગળ વધીને આપણા ઘરમાં મોસ્ટલી બધાને થોડુંક થોડુંક રસોઈ બનાવતા આવડે, એવું કંઈક કરવું જોઈએ તો ગમે ત્યારે મમ્મી અગર બીમાર હોય, તો આપણે મમ્મીને થોડીક મદદ કરી શકીએ. મમ્મી બિચારા બીમાર હોય તો પણ આપણા માટે જ રસોઈ બનાવે છે, જ મમ્મી ને કોઈ દિવસ રસોડામાં રજા મળતી નથી વાર હોય કે, તહેવાર હોય રસોઈ તો હોય હોય ને હોય જ,
હા તમારી વાત સાચી છે. જો આખા ઘરમાંથી એક દીકરી અને માતા, બંને જ રોજ રસોઈ વ્યવસ્થિત બનાવતા શીખી જાય તો બંનેને આરામ રહેશે. કારણ કે જો મમ્મી થાક અનુભવે તો એની દીકરી બનાવી દે અને જો દીકરીને લે, કામ હોય તો મમ્મી બનાવી દે, આવું જે સંતુલન હોય તે માટે આપડે પણ રસોઈ શીખ, વી જોઈએ અને હું મારા ઘર ની વાત કરું તો મારી મમ્મી ને, તો દરેક વાનગીઓ આવડે છે જેમ કે કટલેસ લાડુ, પછી મોહન થાળ થેપલા, અને જાતજાતના ફરસાણો ગાંઠિયા પાપડી બધી જ વસ્તુઓ, અને આ બધી જ કળાઓ મારી બેન મોટી બેહેન માં પણ છે એને, પણ બહું સ્વાદિષ્ટ ભોજન આવડે છે અને વચ્ચલીબેન છે, એને તો બહુ મસ્ત મિસ્ટન આવડે છે. પણ મને તો માત્ર મેગી, નૂડલ્સ એવું જ આવડે છે. અને હું પણ મારા પ્રયત્નોથી દાળ ભાત અને શાક રોટલી શીખી તો છું. પરંતુ મારામાં એટલો સ્વાદ નથી આવતો જેટલો મારા મમ્મી અને બેન માં આવે છે.
અને સ્વાદ નું શું કેહેવાનું, સ્વાદમાં તો મસાલા જેટલા ભરપૂર નાખો એટલો અનેક ગણો સ્વાદ વધતો જ જાય. એવું જરૂરી નથી કે મસાલાનો સ્વાદ હોય, અમુક વખતે તો આપણા દિલ થી બનેલા નો પણ સ્વાદ હોય છે. બધી જગ્યાએ મસાલા જેટલું કામ કરે છે એટલી લાગણીઓ પણ કામ કરે છે. હંમેશા મસાલા સાથે, આપડો પ્રેમ એડ કરીએ તો જમવામાં ઓટોમેટિક સ્વાદ આવી જાય‌. જેમ મમ્મી કરે છે આપડા,
હા તમારી વાત સાચી છે હું ગયા વીકની જ વાત કરું, તો મારા મમ્મી એ એક કઠોળ પલાર્યું હતું તે છે તુવર, અને એ મેં બીજે દિવસે મમ્મી કે, આવ્યા તેમ હું વઘારતી આવી અને મમ્મી ટીવીમાં ભગવાન ના ભજન સાંભળતા, તો સાથે સાથે હું પણ મારા માઈન્ડમાં ભજન નું વાગોડવા, વાળું હતું, અને સાથે હું મમ્મી ની રેસીપી પણ બનાવતી હતી તો તે દિવસે મારા હાથ, ની રસોઇ મારા ફૂલ ફેમિલીને એટલું ગમી ગયું કે જ્યારે, આપણે શાક બનાવવું હોય તો આ બધા મને જ યાદ કરે છે.
હા એમાં શું રીઝન છે, મમ્મી નો સ્વાદ પણ એડ થયો છે અને ભગવાને પણ એમનો ભાગ ભજવ્યો છે. હંમેશા ભગવાનનું નામ લઈને રસોઈ બનાવવાનું, અને મમ્મી ની સલાહ લઈને કરવાનું કોઈ દિવસ કોઈ વસ્તુ બગડે નહી.
હા તમારી વાત સાચી છે તમે, કઈ કઈ જાતના ભોજનો બનાવો છો,
મને આમ કેવું તો મને, ગર્વ છે કે મને મોસ્ટલી બધી રસોઇ બનાવ તો આવડે છે. પંજાબી પણ મને વીસ પચીસ ટકા આવડે છે. ગુજરાતી તો મને સાઠ થી સિત્તેર ટકા આવડે જ છે મેક્સિમમ આવડતું હશે. પાંચ દસ ટકા અને ચાઇનીઝ પણ ફાવે તો છે જ. એમ જોવા જઈએ તો હું ધીમે ધીમે બધું બનાવી લઉં છું.
હા મને તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો. અને હું પણ હવે નવી નવી વાનગીઓ ઘરે બનાવીશ.
હા જય શ કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.